હેલો હા શું કરો છો?
હલો
હલો
હેલો
હા શું કરો છો હલો,
હમ
હલો
હેલો.
હા હલો
આ સંભળાય છે.
હા સંભળાય છે.
હા કેમ છો મજામાં
બસ મજામાં તમે કો મજામાં
હા બસ મજામાં આ મવી જોવાનો કઈ નહી આ મૂવી જોવાનો પ્લાન હતો તો મેં કીધું ફોન કરીને પૂછી જવ કે શું કરીએ એમ જવું છે એમ
થિયેટર માં કે પછી ઓટીટી
અ થિયેટર માં જ ને હવે અત્યારે ઓટીબીટી પર તો જોઈએ એમાં વાંધો ના આવે પણ એમાં તો પછી, ઘરમાં ને ઘરમાં થિયેટર માં જોઈએ તો થોડું સારું લાગેમ.
હા એજ અત્ય્યારે તો ઘણા બધા પ્લેટફોર્મ આ ગયા પણ થિયેટર જેવી તો મજા નથી
હા એ તો સાચી વાત છે તમને કયા પ્રકારની ફિલ્મો ગમે છે.
મને કોમેડી ગમે એશ એક્શન થ્રીલર એવી બધી જેમ જેમકે તમે પાયરેટ ઓફ ધ કેરેબિયન જોઈ.
ના મે પાયલટ બધા કેરેબયસ નહી જોય પણ મેં માર્વેલ મુવીઝ જોઉું છું
હા માર્વેલ્સ તો મે બધી જો વેલી
હા મેં પણ માર્વેલસની મોસ્ટ ઓફ મોટા ભાગની બધી જોયેલી છે કારણ કે મને કેવું કે અ ફિલ્મો જે છે ને એવી જ ગમે જે મારું ધ્યાન છે ખેંચી રાખે એમ એકદમ પ્રિડિક્ટેબલ સ્ટોરી હોય, પછી ખબર જ હોય કે આગળ શું થશે એવી જે ફિલ્મો હોય ને એ પછી બોરિંગ લાગવા લ એમાં પછી છેલ્લે ટાઈમ જ જોવાનું રહેે કે ક્યારે પતે એમ
હા એ તો છે માર્વલમાં તો કેવું કે એકદમ યુનિક કોન્સેપ્ટ છે અને એમાં બી કેવું સિકવન્શઅલ બનાવ્યું છે મતલબ તમે જેમ કે હવે થોર વન છે તો એમ થોટ થ્રી ડાયરેક્ટ ના જોઈ શકો તમારા થોર્ટ, થી ચાલુ કરવું પડે અને એમ હા એટલે અને પછી જોવાની મજા બી આવે અને, એવું બી નહીિ કે તમે ગેસ કરી શકો કે નેક્સ્ટ શું થશે. અલગ જ રોમાંચ હોય અને રસ પડે આપણને
હા એ તો સાચી વાત કઈ થોરની પણ જેમ તમે કઈ બધી જોઈલી છે રેગના રોક અને અ જે છે હેલા વાળી અને બહેન વાળી એમ તો એમાં જો આપડે વચ્ચે એક પ્લોટ મિસ કરી ગયા હેલા વાળો. તો પછી આપણને સમજણ જ ના પડે કે થોરનું જે હેમર છે કોને તોડી નાખ્યો. આપડે હા તો પછી આપણે ત્રીજી મૂવીમાં શોધતા જ હોઈએ કે એનું અ હેમર થઈ ગય એની પાસે આ બીજું વેપન ક્યાંથી આવ્યું
હા એ
અને પાછું એવું થાય કે એ જે બીજું વેપન છે એને થોરની મૂવીમાં નહતું મળ્યું, એને એવેન્જર્સ માં મળ્યું હતું. એન્ડ ગેમ યા તો ઇન્ફિનિટી હા એન્ડ ગેમ તો ઇન્ફિનિટી વોર માં એને બનાયું હતું જયારે એની એક આંખ ગતી રહી હતી એનું જે જે લોકો છે એ બધાને જે થેનોસે મારી નાખ્યા હતા ત્યારે એમના જે શસ્ત્ર બનાતા હતા એમનો જે માણસ બસ્યો હતો એમને પછી બનાવ્યું હતું અને એમાં પણ ગ્રુટે એનો જે હાથ હતો એ ગ્રુટ નો હતો. હ
હા એ વાત સાચી છે અને જે રીતે બતાવ્યું તું ને એ સીન માં, કે ભાઈ આગ માંથી ગુજર્યો અને ભયંકર આગ મતલબ જે કે પેલો તો એમ જ કેતો તો કે આમાં જ આવું એટલે મોત નો ખુવ જ છે તો બી બચીને પાછો આયો અને જે પછી એને અત્યાર બનાવ્યું એનું નેક્સ્ટ લેવલ
હા એ એ સીન પણ મને બહુ ગમ્યો હતો અને બીજો એક સીન જે હતો જ્યારે મતલબ લોકો પાગલ થઈ ગયા એ પેલો સીન હતો જ્યારે કેપ્ટન ઓ અમેરિક હેમર ઉઠાયું હતું
હા એ બી નેક્સ્ટ લેવલ છે પેલો મતલબ પેલી વાર એને ટ્રાય કર્યુ ને ત્યારે જ આવાજ થઈયો હતો કે ભાઈ નેક્સ્ટ, ફાઈટિંગ મારી્યો હેમર પાકું ઉઠાઈ લેશે.
હા સાચી વાત છે અ કે મતલબ એ એને થોર નું માન રાખવા માટે હેમર નોતું ઉઠાયું કે લોકો વચ્ચે એની બેજતી ના થાય એમ પણ પછી જરૂરિયાત પડી ત્યારે મિત્રતા માટે એને જે હત તો એ હેમર ઉઠાયું હતું
હા એ તો છે અને જેને જે મતલબ કેપ્ટન અમેરિકા ન કોમ્બિનેશન બન્યું હતું ને જેમ કે એક હાથમાં શિલ્ડ અને એક હાથમાં હથોડો એ મતલબ બહુ મજા આઈ ગઈ હતી એ ઝપની.
હા એ તો મને પણ બહુ મજા આઈ હતી મેં શરૂઆત આયરન મેન થી કરી હતી
હા એતો છે એને જે પેલા કેજમાં એનો સૂટ બનાવ્યો તૈયાર કર્યો ને એ સીન તો એકદમ મતલબ આમ ભયંકર હતો.
હાા સાચી વાત છે આમ આપણને પ્રેરણાદાયી લાગે એમ કે. આપડે કોઈ પણ મુસીબત માં ફસાયા હોયએ તો આપડણે જો શાંત દિમાગ થી કામ લઈએ તો આપણેે ગમે ત્યા મુસીબત માંથી બહાર નીકળી શકીએ છે એમ.
હા એજ ને એ ટાઈમમાં એને ના વિચાર્યું હોત ને હળાઈ હળબડાઈ ગયો હોત ને તો આ. આપડેને જોવા બી ના મળે મતલબ પેલામાં. પણ એને જે મગજ વાપરીને બનાવ્યું અને જે ફાઈટ કર્યું એમાં એ બહુ સીન જોવામાં મજા આ આવી ગઈ.
હા એ તો સાચી વાત છે. પણ એક દુઃખદ વસ્તુ એ છે કે મોટા ભાગના જે સુપર હિરો છે માર્વેલમાં એ બધા. ની જે છે પ્રેમ કહાની બધાની અધૂરી છે
હા એ મને એક ડિસઅપોઈન્ટમેન્ટ લાગ્યું થોડું કે એક બી કેરેક્ટર ની પૂરી નહી થવા દીધી મારવેલમાં લવ સ્ટોરી,
હ. ખબર નહ એ લોકોને લવ સ્ટોરી સાથે સુું દુશવાની છે. કે જે મતલબ દ. જે દુનિયાને બચાવી શકે છે એ પોતાની ખુશને નહી બચી શકતું એમ.
હા એજ એજ બધામાં મતલબ કંઈક ના કંઈક ઇન્સિડન્ટ કરીને એમને ભગાડી દીધી લવ સ્ટોરી તો થવા જન ે
હા એ કેવાય ને કે વિથ ગ્રેટ પાવર્સ કમ ગ્રેટ રિસ્પોન્સ. લિટીઝ
હા-હા એ તો છે સ્પાઈડર મેનની લવ સ્ટોરી તો મને ગમી તી પેલી જે બીજી હતી તી ને આપડે શું નામ એન્ડ્રો એન્ડુ હા એન્ડુ ગાર્ફિલ્લ વાળી
હા મારો પણ એજ ફેવરેટ સ્પાઈડરમેન છે એન્દ્રોગારફિલ્ડ એની અંદર જે છે એનું પછી છેલ્લે અવસાન થઈ જાય છે. એને બચાઈ નથી શકતો હા એ તો જોઈને પછી જે થિયેટરમાં જોવા ગયું હશે એમની આંખોમાં આસુ આઈ ગયા
હા બીજામાં જનરલી કેવું દેથ સીન નહી જોવા મળત લવ સ્ટોરીમાં એ એક એવો ઈન્સિડન્ટ હતો ને જેમાં મતલબ કેવું હતું એને પપ્પા એના પાડી તી તો બી એ સાથે રહ્યા અને છેલ્લે જઈને આવું થયું એટલે એમ પપ્પા એ મતલબ એજ ના પાડી હતી. કે આ ગ્રીટ પાવર્સ કમ ગટ રિસ્પોન્સિબિલિટી એવું કઈક હતું. એટલે કે એકલા જ રહો તમે એમ પણ તો બી બંને જોડે રહ્યા પછી આવું થયું એમ
હા એ તો સાચી વાત છે પણ થોડું મને ડિ ડીસઅપોઇન્ટમેન્ટ એ લાગી કે એમ જેને ખબર હતી કે સ્પાઈડરમેન છે. એને જવાનું કીધું તો સામાન્ય વસ્તુ છે કે આપડે એક એટલું બધું બી ના એ બનવું જોઈએ કે એને ફૂલીશ દેખાડી આઈ ડોન્ટ નો મન લાગે કે એ એવી રીતે નતું બતાવાનું એમ બહુ આમ-અ બહુ આસાનીથી અ-એનું મોત દેખાડ દીધું. એ મન થોડું ડિસપોઈન્ટમા લાગ્યું કે એ-એ શું મતલબ કે આમ થોડી એ ના કહેવાય અમ થોડી તો એવું હોવું જોઈએ ને કે એ ઓફકોર્સ કોઈ સામાન્ય માણસ હોય એની જગ્યાએ કારણ કે બધી વસ્તુ માર્વેલની અંદર લોજીકની અંદર ચાલે બરાબર તો એક એટલું તો લોજિક લાગે ને કે બીજું કોખો તો જતું જ રહે, કારણ કે એ સુપર હિરો છે, પણ એ ના ગઈ એમ તો એ મને થોડું એ જે એ એનું મોત એ રીતે દર્શાવ્યું હોય ને તો એવ લાગે કે જાણે એટલી આસાનીથી કોઈ કેરેક્ટર ને તમે સેક્રીફાઈસ કર નાખો છો એમ
હા એ જ એ છે એમાં બધામાં લોજીક લગાડ્યું પણ આમાં હ એમને કઈ વિચાર બી ની આય હોય એવો કે ભઇ કઈ રીતે એન્ડ કરીએ સ્ટોરી
હા પછી અ મને છે ને એક જે હેમર વાળું હતું ને એમાં પણ મને કેપ્ટન અમેરિકાની જે વાત થઈ એમાં પણ થોડો ડાઉટ લાગ્યો. કે એક તો ગુસ્સો ના આવવો જોઈએ એક જે છે, બધાની ભલાઈ નુ વિ વિચારવું જોઈએ, ના સાચી વાત છે કે તમાને ગુસ્સો ના આવવો જોઈએ બધું ભલાઈનું વિચારવું જોઈએ પણ કેપ્ટન અમેરિકામાં પણ ગુસ્સો હતો. અને એને જે છે જયારે એના મિત્ર ની બકીની વાત આવી બકી એ પણ તો મા-બાપને માર્યા હતા આયરન મેનના તો ટેકનિકલી તો એને બકીનો સાથ નતો આપવાનો.
તો બી આપ્યો એને
હા તો બી આપ્યો તો એ ગુણો ના ગણયાનેને હેમર અ ઉચકી લીધું‌. એ થોડું મને ડાઉટ લાગ્યો એમ
થોડું આ બી પોઈન્ટ હવે તમે કીધું ને એટલે મારા મગજમાં આવ્યો પેલા તો મતલબ એવો વિચાર બી નતો આવ્યો બટ હા એ બી સાચી બાબત છે કે વર્દી નેસ ના આવે આનાથી પણ કઈ રીતે એને હેમર ઉપાડ્યો
એ યા તો પછી એવું થાય કે અ એ જે મુવમેન્ટની રિક્વાયરમેન્ટ હતી, એટલા માટે જે યુનિવર્સ તેને આપી દીધું હોય
એ બી હોય શકે કેમ કે એને ભૂલ એને નથી કરી એને ખાલી મિત ત્ર અને સપોર્ટ કરી એટલે કદાચ વર્ધીનેસ આપી હોય.
પણ અ કેહેવાય ને કે મિત્રતા એને કહેવાય જે સાચા રસ્તે દોરે, હું એવું નથી કેતી બકીનો વાંક હતો પણ છેવટે થયું ના ઇનસાફી આયરન મેન હિસાબથી ઉલટાનું આયરન મેન એના કરતા વધારે વરતી હોવો જોએ
હા એ તો છે હા એજ ને આમ તો ભી આતો કેવું છે.
કે ઘણી બધી થિયરી ચાલે છે, અને મેં ઘણું જોતી પણ એટલે મને મારવેલ મુવીસ બહુ ગમે છે.
બઉ વિચારવા લાયક છે હવે ડુમ્સ ડે આવે છે હમણાં. છવ્વીસો
મેં જયારે નોટિફિકેશન જોઈતી ને જયારે એની આ પ્રોમો જાય હતો ને ત્યારે બધા મતલબ ફર્સ્ટ ટિકિટ શો મને લાગે તોધી બધા બુક જ હશે.
હા એ તો છે ચલો આપડે તોણી ઘણી વાતો કરી આપડે તો
હા હા તો આપડે નક્કી કરીએ એક દિવસ જવાનું પછી બરાબર હા હા આવજો.
આવજું